હલો બસ એકદમ મજા માં તમે કેમ છો
બસન એકદમ મજામાં
હમ શું કરો છો
કઈ નહી જો આજસ્ટ બેઠો છું તમારી જોડે વાત કરું છું તમે શું કરો છો
બસ જો જમવાની બનાવવાની તૈયારી ચાલુ છે શું બનાવવું એ વિચારતી
ઓહો જમવાનું તમારે બનાવાનું છે આજે એમ
હમ આજે મારે મમ્મી ને બધા બહાર ગયા છે એટલે મારે જમવાનું બનાવાનું છે
ઓહોહહહ સરસ સરસ
હ બોલો બધા ઘરે કેવું તબિયત પાણી બધાની કેવી સારી ને
હા એકદમ સારી તમારા ઘરે કેવી બધાની તબિયત પાણી
બસ એકદમ સારી છે હાલ તો હમ બોલો બોલો
આજે ચલો ને આપડે ટ્રાવેલિંગ પર વાત કરીએ
હા ચલોને બોવ ગમે ટ્રાવેલિંગ મતલબ મુસાફરી પર વાત કરવાની
હા મુસાફરી તો બધાએ કરવી જ જોઈએ
હમ બિલકુલ બધા કરવી જઈએ બહુ નહી તો છે ને વર્ષ માં એક વાર તો કોઈ એવી ટીપ તો મારવી જ જોઈએ જેથી આપડા મને શાંતિ પણ મળે અને મજા પણ આવી જાય
હા બિલકુલ સો ટકા ની વાત કરી છે અને એવી જગ્યાએ જવું ગમે કે જ્યાં ગાડી તમને અ સંસ્કૃતિ અને જ્ઞાન મળે
બિલકુલ હા એવી જગ્યાએ તો જવું જ જોઈએ જેનાથી આપણને આપડું જ્ઞાન પણ વધે એના અને આપણેે અલગ અલગ સંસ્કૃતિને એવું જોઈએ તો આપડા મતલબ સારું રે એમ
હા મારેતો પહાડમાં જવાનું બહુ ગમે
હમ મને પણ પહાડ પછી દરિયા કિનારે એમ જે કુદરતી જગ્યાઓ ત્યાં જવું મને વધારે પસંદ છે
મને પણ હું હમણાં ગયા વર્ષે મનાલી ગયો હતો ત્યાં આગળ જુદા જુદા પહાડ જોવા મળ્યા હતા અને વચ્ચે ટીચર નો પસાર થતો હતો મને તો એ દ્રશ્ય ખુબ ગમી આવે
સારું કેવાય મનાલી તો મને પણ જવાની ઈચ્છા છે પણ ક્યાંય મેળ પડતો નથી હવે જોઈએ જયારે મેળ પડશે ત્યારે જઈશું
અચ્છા જજો જજો એ ખુબ સરસ જગ્યા છે
હા મેં ઘણું બધું એના વિશે સાંભળ્યું છે કે મનાલી સારી જગ્યા છે મજા આવે ફરવાની એટલે જઈશું હવે ટૂક સમયમાં પ્લાન તો કરીએ છે મેળ પડે તો જય આવીશું
હા ચોક્કસ ત્યાંગાડી અલગ અલગ પ્રકારની સ્પોટસ પણ હોય છે જેમ કે ઝીપલાઇન સ્કી પછી સ્નોબોટ એવી ટાઈપની અ અલગ અલગ સ્પોટસ હોય છે
હ અત્યારે તો અબધું બહુ ટ્રેન્ડિંગમાં છે લોકો રીલ્સ બનાવી બનાવીને ઘણું બધું મુકે છે છે કે આ ફરવા જાય તો આ બધું તો કરે જ છે અને હું તો કહુ કે કરવું જ જોઈએ આપણને એનાથી એક અલગ એક્સપિરિયન્સ મળે
હા મેં જીપલાઈન કરેલી મને બહુ બીક લાગેલી મેં આ પહાડ થી પેલા પહાડ અને પેલા પહાડ થી આ પહાડ પાછો આયલો અને વચ્ચે ખાઈ હતી
ઓ પછી શું થયું તું બીક લાગી હસે નહી
હા બહુ બીક લાગી હતી અને સૌથી મોટી ઝીપલાઇન કરી હતી મે
સારું કે ભાઈ
અને ત્યાં આગાળી રિવર રાફ્ટિંગ નું બી જ્યા રિવર રાફ્ટિંગ બી એક અદભુત સ્પોટ છે.
હા રિવર રાફ્ટિંગ મને બહુ જ ગમે છે એ તો મારું કરવાનું ડ્રીમ છે. પણ જોડે જોડે આપણે સેફ્ટીનું પણ ધ્યાન રાખવું જોઈએ કે લાઈફ લાઈફ જેકેટને બધું પહેરવું જોઈએ જેનાથી કઈ મુસીબત આવે તો આપડે મતલબ બચી શકીએ કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે અ કેટલી બધી ઘટનાઓ બને છે.
હા બિલકુલ અત્યારે હમણાં વચ્ચે રીસી કેસમાં બોલટ પલટી ખાઈ ગયેલી તો બે લોકો મૃત્યુ પામેલા
ઓ હા મેં મેં પણ જોયું તું ન્યૂઝમાં આવ્યું તું એમ
હા અને ત્યાંનું બંજી જમ્પિંગ તો સૌથી ઊંચું છે તે કરવામાં તો ખુબ મજા આવે છે.
હા મેં બંજી જમ્પિંગ વિશે પણ ઘણું બધું સાંભળ્યું છે કે આમ ઉપર પછી આપણને ધક્કો મારે એજ ને અને પછી આપણેે એમ હવામાં
હા બસ એજ હા હા હા એજ
હમ એ પણ ઘણું સારું છે મેં ઘણું બધું એનું પણ સાંભળ્યું છે કે એ કરવાથી મજા આવી જાય આમ આપડો ડર પણ દૂર થઈ જાય છે.
હા મને તો સાઉથ ઈન્ડિયા કરતા નોર્થ ઇન્ડિયા વધારે ગમે છે.
કેમ એવું
જો નોર્થ ઇન્ડિયામાં પહાડો પણ છે દરિયા પણ છે. અને સાઉથ ઇન્ડિયામાં ખાલી દરિયા છે અને ગ્રીનરી છે બીજું કઈ જ નહી.
એ હમ એવ તો છે મને તો બધી જગ્યાએ જ ગમે જ્યાં સિલાઈ ચાવ ત્યાં ગમે મે તો
હા અને સાઉથ ઇન્ડિયાની તો લેન્ગવેજ બી આપણને ખબર નય
પણ અત્યારે તો આપણેે ઘણું બધું આપણે ઓનલાઈન કરી શકીએ ગૂગલમાં પણ છે ને બધુ કે આપણે ખબર ના પડે જો લેંગ્વેજ નું તો એ રીતે પણ આપણે ભાષા સમજી શકીએ છીએ એટલે અત્યારે તો કઈ એટલું ખાસ લેંગ્વેજનું કંઈક રહ્યું નથી.
હા તમારી વાત બિલકુલ સાચી છે પણ તો બી નોર્થ ઇન્ડિયા એ નોર્થ ઇન્ડિયા છે.
હમ એતો છે હા બોલો
હા દિલ્હીમાં તો પોલ્યુશન વધી ગયું છે જેથી પ્રવાસીઓને બો તકલીફ પડે છે.
હા એજ પ્રવાસીઓને તો પડે જ છે સાથે સાથે જે ત્યાં લોકલ છે. જે દિલ્લી ના લોકો એ લોકોને પણ ખુબ તકલીફ પડે છે કેટલું પોલ્યુશન છે. લોકોને આમ માસ્ક બહાર જવું હોય તો માસ્ક પહેરીને જ જવું પડેને એ લોકોને તો ઘરમાં પણ પેલા કઈક મશીન આવે છે જેનાથી હવાને ખબર પેલું થાય લ હવા શુદ્ધ થઈને આવે હા બસ બસ એજ જો એ ઘરમાં લોકોને રાખવા પડે છે વિચારો કેટલું પોલ્યુશન તો ઘરમાં પણ એ લોકોને સારી હવા નથી મળતી.
હા જુઓ ને તયાની એટમોસ્ફિયર જ બગડી ગયું છે.
હમ એટમોસફિયર તો અત્યારે જોવા જઈએ તો આપડે માણસો જ બગાડ્યું છે. કારણ કે કેટલા વેહકલ રોજના કરોડો વ્હકલ ચાલતા હશે ને એનું પોલ લ્યુન ને કેટલું બધું એ કેવાય ને હમ
હા બિલકુલ સાચી વાત છે અને વેહકલ થી તો પોલ્યુશન બી વધે સાથે સાથે નોઈસ વોલ્યુશન બી વધે છે.
બિલકુલ હા પેલા તો અત્યારે તો આપણે મોટી સિટીઓમાં તો ચોવીસ કલાક વાહનો આવતા જતા હોય છે પેલા તો કેવું કે બળદ ગાડી એવું બધું જતું હતું આવું કઈ પોલ્યુશન જેવું તો હતું જ નહિ પેલા તો આમ.
હા બિલકુલ સાચી વાત છે તમને ઇન્ટરનેશનલ ટ્રીપમાં ક્યાં જવ હમેશા.
તો બધે જવું ગમે પણ મારી ઈચ્છા છે કે હું આ વખતે લંડન જઉં બ ફરવા માટે એમ.
ઓહ લંડન તે તો ખૂબ સરસ પ્લેસ છે.
હમ તમને ક્યાં જવાની ઈચ્છા છે.
આ વખત મા આવી ચાચા અમેરિકા જવાની.
સરસ જઈ આવજો જઈ આવો.
અને ત્યાંથી ઘણી બધી વસ્તુ લાવવાની જેમ કે ચોકલેટ
હા ત્યાંની ચોકલેટસ ને એવું બહ ફેમસ છે નહી.
હા ત્યાંની ચોકલેટસ બહુ ફેમસ છે.
હ મારા એક આંટી છે ને લંડન ર છે એ આવે ને તો મારા માટે એટલી બધી ચોકલેટ. ને એવું લાવે ને હો જે મને બહુ ભાવે છે.
ઓહ સરસ સરસ અમારું અડધું ફેમિલી અમેરી. કર્યા છે ત્યાં ગાડી તો ખુબ મજા આવે છે એવું બી જાણવા મળ જશ મને.
સરસ સારું કેવાય એમ બોલો બીજું ક. હ
જો આપડે હવે. કઈક જોડે બી ફરવા જોવું જોઈએ એવું નઈ લાગતું તમને જેમથી આપડા. આપડે બધાને સંબંધ સારો થાય.
બિલકુલ હા આપડે બધા તો જવું જ પડશે કારણ કે કેટલાક. ટાઈમથી આપણે. ટ્રીપ પર નથી કે આપણે છેલ્લે સ્કૂલમાં હતા ત્યારે ગયા હતા સ્કૂલમાંથી બાકી. આપડે કોઈ એમ મળ્યા મળતા જ નથી એટલે હું બી વિચારતી હતી કે. આપ બધા જૂના ફ્રેન્ડ્સ છે એ બધા જોઈએ યાર ક્યાંક.
હા એજ ને.
હ હા જવું તો પડશે હવે કરીએ ચલો ને બધા ભેગા થઈએે અને પછી નક્કી કરીએે. કે ક્યાં જવું છે એમ.
હા શ્યોર કરીશું આપડે હવે વચ્ચે થયલું પણ એ કેન્સલ થઈ ગયું. ગું તોું નહી.
હા એ જ ને એક તો બધાને મેળ પડે ના પડે એવું હતું અમુક ને જવાબ. ને એવું બધું એટલે રજાનું થોડું પ્રોબ્લેમ ને એવું થતું હતું પણ આ વખતે તો. આપણે એમ જોઈએ કે બધાને જય્યારે રજા હશે ને એ વખતે જ કરીશું એટલે બધા શું આવીશ. શકે તો મજા આવે જેટલા વધારે લોકો હશે. એટલી વધારે મજા આવશે ને.
હા બિલકુલ એટલી વધારે મજા આવશે આપડ કોઈક રિસોર્ટ ને બુક કરાવી દઈશુ. અને ત્યાં ગાડી ફરવા જઈશું.
હા એજ જવું તો પડશે હવે કારણ કે થોડું મગજ શાંત થાય. બધા જોડે હોય તો ફરીએ એમ.
હા હા બિલકુલ.
હમ બોલો બીજું ક કે શાંતિ ને કોલેજ તો તમારા પતિ કઈ ને હવે જોબ કરતા. સોને.
હા કોલેજ તો પતી અ ગઈ હવે જોબ નની વાય હવે જોબ. શોધું છું હું તમે.
બસ મારે જોબ લાગી ગઈ છે હું જોબ કરું છું.
ઓહ હો સરસ સરસ ક્યાં ગડી લાગી તમારી જોબ.
અ એક કંપની છે અહીિયાંયા અમારે ત્યાં લાગી છે મારી.
હ હ.
હમ બીજું કોસા
બસ શાંતિ તમે કહો.
બસ જો કઈ નઈ ત્યારે ચાલો આપણેે ફરી વાત કરીશું. હો તાઈ